કેમ છો?
મેં તો ઠીક છું, તમે કેમ છો?
બસ મજામાં.
અચ્છા કેવું ચાલે?
બસ ચાલતું છે ને ગરમીમાં હમ્મ. તમે ક્યો કેવું ચાલે?
ચાલે હવે, જસ્ટ હમણાં કામ કરીને ફ્રી થઈ.
હમ્મ, હમ્મ, હવે બસ અત્યારે જમીને બેસો ઉપર એસ ઉપર રૂમમાં એ સી ચાલુ કરીને.
હમ્મ, મેં તો થોડીક વાર બહાર આયવી.
બાર મે તે બારથી આયવો. ક્યારનો મે બહાર સ ફરતો હતો. કંટાળો આવતો તો ઘરે તો મે કુ ફરી આવે. ત્યારે બેસે સ, સુ કરવાનું?
હા બરાબર.
ગપાતી એટલી ગરમી લાગે ચ સાંજે ફોન બીસ બાર સારું આવે
હા. બપોરે તો બહાર જ ની નીક ળાય હમણાં અ ઘરની બહાર નીકળાય સાંજે થોડીક વાર
બોપોરે તો માથા પર ગરમી હોય.
હા અરે મે હું કેવું તમને કે આપડે જે એસી વાલા રૂમમાં અગર પેલું પીવીસી કરટેન લગાવીએ તો ચાલે કે?
ચાલે ને.
હા કેમ કે અમે જે રૂમમાં લગાવતા છી તેનું ગેટ બંધ નહી કરી શકીએ અમારે ખુલ્લું રાખવું જ પડે.
કેમ?
બિકોઝ અમે એજ રૂમમાં હોઈએ ને પછી કોઈ આવે તો ખબર નહી પડે કેમ કે બેલ બારની સાઈડ છે એકદમ બારની સાઈડ શો અમારે વિચારશે કે પીવીસી કર ટન લગાવ્યા પછી એક વાર આવે કે ઘરમાં પીવીસી કરટન સા રા ની લાગે.
જય
હા.
બેલ મુકાય દો-
બેલ મુકાાવએ નહી તો પહેલા વાલા કરટન મુકાાવી દીએ નારર્મલ વાલા જે નોર્મલ પી વી સી કરટન આવે ને જે કાપડમાં હોય પણ એના પછાડી એક પી વી સી લાગી જાય.
ત્યાં ખબરં એક વેડ અત્યારે આપતું છે ત્યાં આપડે છે ને વિન્ડો પર લગાડીએ. તે સ્લાઈડ વાળું ખત બંધ થઈ જાય છે આખું.
હા, હા, હા, હા.
એવી લગઈ શકો.
અને એ સ્લાઈડ વાળું તો યાર ની મજા આવે.
એમાં નીચે આખું જે બટન હોય આખું ક્લિ ક્લોઝ થઈ જાય તમારું.
હા એ તો સમજી ગઈ મે.
હમ્મ વિસારવું પડશે તમને બી.
જોઈએ હવે મેં પેલા પી વી સી કર્ટનની વાત કરીને આયવી તો, એક એમ એમ ના કીધા અ સિક્સટીન હંડ્રેડ.
એક એમ એમના, એટલા મંગા.
હા, એક એમ એમના સિક્સટીન હન્ડ્રેડ અ સાડા છ ફૂટ.
અહિયાં કઈ તેર સ તેરસો છે. એક એમ એમના.
અ ફૂટમાં ડિસ્ટ પેલા લેન્થમાં ઓછું હશે.
સાડા પાંચ છે.
હા, તો સાડા પાંચ ને સાડા છ માં ફરક આવી ગ્યો ને ત્રણસો રૂપિયા મીટર હોય એ. હમ્મ. એટલેે
હા, એ તો છે જ એતો એ તો અત્યારે કરવો પડશે નય તો પછી વરસાદમાં તો તકલીફ પડી જાય.
હા. હવે જોઉં બપ્પા સાથે વાત કરું. પપ્પા હું કેય, આજે જોઈને આવી મેં ને ફ્લિપકાર્ટ પરથી મેં મંગાયવું બી પણ એકદમ પતલું આયવું એ તમને ખબર કેટલા એમ એમ નું આયવું પંદર એમ એમ નું આયવું ખાલી. તો પંદર ઝીરો પોઈન્ટ પંદર તો એટલું પતલું ને એવું લાગે કે થેલી છે. પેલી પ્લાસ્ટિક વાળી. અગિયારસો રૂપિયા લીધા.
એ તો લૂટી લીધું.
ના પછી મે રી રિટર્ન કરી દીધો.
હા તો રીટર્ન કરિ દેવાનું આ ઓનલાઈન તો શું આપડ દેખાય મોટું પડે એકદમ નાનું.
નહી હતું સારું અ મોટું હતું લેન્થ એકદમ બરાબર હતી બટ એ મટીરિયલ એટલું પતલું, કેવું લાગતું હતું કે બસ નાખું નખ એમ ટચ કરાય એટલે ફાટી જશે એવું હતું.
હા હા પછી તમા ના મોટા છે કઈ ફાડી દે.
હા તો, એટલે પછી મેં રિટર્ન કરી મક તો હવે આજે જોઈ ને આવી, એક એમ એમ નું લેવા નહી તો પછી ઝીરો પોઈન્ટ ફાઈવ એમ એમ નું લેવા.
હા એ બ સારું છે.
એ અમને કીધું ઝીરો પોઈન્ટ ફાઈવ એમ એમ કીધું અમને, અ ફોર્ટીન હન્ડ્રેડ ફિફ્ટી સમથિંગ. એટલે પંદરસો ગણી લેવાનો. તો પછી એ કે એમ એમ જ લેવાય. ને. પચાસ સો રૂપિયાનો છ, હમ.
મજબૂત એમાં બી સારું છેને પછી. બસો માં શું જોવા એટલે.
હા જોઈએ પપ્પા સાથે વાત કરું પપ્પા શું કેય.
હા. એ પપ્પા કે તે કરવાનું.
હા
એક્ઝામ પતિ ગઈ તમારી?
ના રે હજુ કઈ એક્ઝામ પતી મેમાં એક્ઝામ એના પછી જ એમબી એમાં એડમિશન લેવા હજી તો અમાર ફિફ્થ સેમેસ્ટર નું રિઝલ્ટ બી નથી આવ્યું
કોલેજમાં રિઝલ્ટ બો લેટ આવે એ લોકો પાહે આવી ગયો હો પણ એ લોકો મોકલાવે ની
આપડા ત ગુજરાતમાં સેમ ફાઈનલ રિઝલ્ટ આવી ગયા સેમ સિક્સ ના એક્ઝામ્સ બી થઇ ગયા ન હવે તો સેમ સિક્સ ના રિઝલ્ટ આવવાની તૈયારી છે
હમ્મ
ને અમારે તા હજુ સેમ ફાઈ નું રિઝલ્ટ બી નથી નથી આયવું સેમસેક્સ ના કઈ ઠેકાણા બી નથી કઈ કેવાયની
એ તો શું આવી ગયું પડે બહુ ઢીલું કામ કે ની તા પાાસ નથી ને ત્યાંને
હા
અમારી તો કોલેજ ચાલુ બી થઈ ગઈ છે
કોલેજ તો અમારી પણ ચાલુ જ છે પણ રિઝલ્ટ નહી આવ્યું હજી
હમ્મ એટલેજ ને મે કૉલેજ મા બહ ઓછું કરી દ
હમ્મ ખરે એક્ઝામ એક્ઝામ પર જવ કંઠાળ ગરમીમાં ઉપરથી આટલી ગરમીમાં કોણ જાય સવારમાં ઉઠીને કોલેજ
હમ્મ ના મે તો કશે જાઉં નહી હવારે ઉઠી ને મેં ઉઠું કેટલા વાગે દસ વાગે પેલા મેં ઉઠતી નથી
હમ્મ મે આઠ સાડા આઠ વાગે તો ઉઠું પછી
મારું અગિયાર વાગે કે નું લેક્ચર હોય તો મેં દસ વાગે ઉઠું નાવ ને નાસ્તો તો લેક્ચર હાથે જ કર્યા કરતી હો મતલબ કે ઓનલાઈન હોય એટલે તો માસ તો સાથે જ કરી લેઉ પછી લેક્ચર ના હાથે આપ
ત અઓનલાઇની જો તો કશ જાને હેને.
ઓનલાઇન નિ હોય ઓનલાઇન મેં લેતી છું મતલબ. કેમ કે મેં જતી નથી નોન ડેનિગ મારા ઘરથી મતલબ, અ અઢી કલાક નો રસ્તો છે કોલેજ નું તો હવે રોજે આટલું દૂર આટલી ગરમીમાં જવાનું આવવાનું
હ, ઓનલાઈન ઓનલાઈનમાં બધું ખબર પડી જાય સમજે?
હે.
ઓનલાઈન વધુ ખબર પડી જાય?
હા પડી જાય નની તો પછી સન્ડે એક ડાઉટ સેશન રાખે, એમાં પૂછી લેવાનું. નહી તો પછી અગર તમારે કોલેજ જઈને કઈ ડાઉટ પૂછવું હોય તો પૂછી લેવાનું.
હ, મેં તો કોનામાં ક ઓનલાઈન ક્લાસ ચાલે છે ત્યાં કઈ ખબર નહી પડતી. ખાઈ ચાલુ કરીને મૂકીને, સૂઈ જતો. એ વિજય પીસી માં ગેમ રમવા બે જત મે તો.
હમ
ઓનઈમાં પણ ખબર નહ ભણાય શું નહી.
હા
કયું ચલે પૂછીને કયું નહી ચાલે કઈ લાઈન ચાલતી હતી. તો સવાર સવાર માં લોકો રાખ ક્યારે સ્કૂલ હોય તો જરાક દોસ્ સાથે ગપ્પા ભી મારે હકીએ.
હમ
ફોન ફોનમાં ક્યાં ગપ્પા મારવાના
ઓનલાઈન માં તો સર લોકો પૂછ છે તો વાત કર મતલબ કઈ પૂછે તો બોલવાનું, નહી પૂછે તો નહી બોલવાનું, આપણાને કઈ ડાઉટ હોય તો પૂછવાનું અને નહી મા મ્યુટ રાખવાનું માઈક.
હમ
તો હું જે એક છોકરી હું બોલી એનું માઈક ઓન થઈ જતું હતું વાર વાર એમાં ગ્લચ આવતું હતોું તો ઓટોમેટિક માઈક ઓન થતું હતું હે ને તે તે જો કોઈ ઓનલાઈનમાં એવું બોલે કે આ સર લોકો તો છે ને કઈ ઓનલાઈન વાળા પર ધ્યાન આપે નહી ઓફલાઈન વાળા પર ધ્યાન આપે એવું બોલ્યું પડી એ ભગવાન મને એટલું હસું આવે સર એન કે ક્યા બોલ રહ્યો આપ, ક્યા બોલા આપને પછી કે નો નો સર આપ નહી બોલા, એવું કેતી હતી.
એ તો એવું જ છે.
પણ સરને હમળાવી ગઈ પણ હા એટલું ધ્યાન તો નહી આપે યાર ઓનલાઈન વાળા પર હવે. એ તો હવે આપડી પોતાની. પર્સનલ ચોઈસ છે. આપડે શું કરવાનું.
એ તો એવું હોય ને ઓનલાન કેમ ઓફલાઈન એટ ધ્યાન આપે કેમકે ઓફલાન્ રીય બને. સાથે નીકળી શકે ને એ લોકો ભી લોકો બી કન્ફ્યુઝ થઈ જાય. પછી એ લોકો ઓનલાઈન. એટલું ધ્યાન નહી આપે પછી ઓફલાઈન છે બધા ક્રી કરતા છે સોવ થતી છે પછી ઓનલાઈન તો ખાલી માઇક ચાલુ કરી દેશ ક્લાસ ચાલુ કરી ફોનમાં મૂકી દે. તમને ખબર પડે તો ઠ ને તો પછી આઉટ આઉટ માટે.
હમ્મ બસ એ. જોએ.
હા ચાલ પછી ફોન વાત કરું હે ને.
હા ઓકે.
હા ચાલ.
હા ઓકે. .